હલો હલો બોલો
હા આપણો ટોપિક આજનો છે તહેવારો અને રજાઓ. તો તે. તહેવારો અને રજાઓ વિશે તમારો શું અભિપ્રાય રહેલા છે?
એને મારે તો મારે તો આમ તહેવાર તો હું બધા તહેવારોની કરતા હોળી જે હોય ને એ બહ પ્રિય હોય અમારે. બધા તહેવારો કરતા હોળી જયારે હોળી આવતી હોય એટલે લોકો અઠવાડિયા કે પાંચ દસ દિવસ પહેલા હોળીની અંદર ઢોલ લઈને નાચતા હોય લોકો ગામની અંદર નાચતા હોય. પછી હોળી હોળી ધૂળેટી પૂરી થાયને એના પછી પછી ઉનાળો એના પછી દિવાળી હોય દિવાળીની અંદર બહુ લોકો ફરવા જતા હોય જેમાં આપણે પિકનિકમાં ફરવા જઈએ છે. બીજા નં ત્રીજા નંબરની અંદર નવરાત્રી નવરાત્રીની અંદર શું હોય. નવા નવા કપડા ખરીદવાના હોય તૈયાર થઈને જવાનું હોય સારું હોય એમ નવારા પતિને રજાઓની અંદર શું હોય દિવાળીનું વેકેશન પડે એટલે લોકો બધા ખુશ થઈ જાયને નવા નવા સ્થળોની અંદર ફરવા જાય. સારું. હવે તમારે શું કેવું?
શું
હા.
આપડા હિન્દુઓના તહેવારોમાં નવરાત્રી દિવાળી એ ઉપર પ્રચલિત છે. કારણ કે નવરાત્ર નવરાત્રી જે છે એ માતાજીની ઉપાસના કરવા માટેના દિવસો હોય છે. નવ દિવસો જે મા તાજી ની આરાધના માટેના હોય છે પરંતુ
હમ.
તમે જોવા જાવ તો ઘણા લોકો છે નવરાત્રીના સમયમાં અ અખંડ પેલો ઉપવાસ કરતા હોય છે.
ઉપવાસ કરતા હોય છે.
હા. એકેય દિવસ જમે નહી ઉપાસ કરે નવે નવ દિવસ અને દસમાં દિવસે દશેરાને દિવસે પારણા એટલે શું છે કે માતાજીની એક રીતે એ લોકો આરાધના કરતા હોય છે. અને માતાજી ઉપર એ લોકોને અટુટ અટુટ શ્રદ્ધા હોય છે એના કારણ કેમકે નવ દિવસો ઉપવાસ કરવામાં એટલે કોઈ સહેલી વાત નથી.
હમ.
એક દિવસ આપણેેતો એક દિવસ ઉપવાસ કરો એ આપણે આપડે તો એક દિવસ ઉપવાસ કરવો તો ય આપણે વિચાર કરી કે આજે ઉપવાસ થાશે કે નહી થાય. અને ઉપવાસમા તો ઉપવાસમાં તો આપડે જે જમતા હોય એના કરતા તો આપણે ડબલ ડબલ ફરાડ કરતા હોય.
હમ
જે જે આપણે રેગ્યુલર જે જમતા હોય. જે ખોરાક લેતા હોય એના કરતા ઉપવાસના દિવસે આપણે ડબલના ફરાડ લઈ લેતા હોય છે. જેમ કે હું તમને વાત કહું .
હમ.
શિવરાત્રી ના ટાઈમમાં શ્રાવણ મહિનાની, જો વાત કરું તો શ્રાવણ મહિનામાં લોકો કેટલી પેટીસો ખાય છે. ખાતા હોયએ તમને ખબર હોય તો જે આ તમે. બાર કોઈ પણ . જાવ. તો તમે જેવો તો ત્યાં લાઇનો લાગી પેટીસ લેવા માટે. રમ ઓમ એ લોકો. ઓમ બધા લોકો શું કેતા હોય કે અમે શ્રાવણ મહીનો રહ્યા છે. પણ એવીની જગ્યાએ શું કે એ લોકો જમવાનું કરતા ફરાળ વધારે છે જમતા હોય. મારી જો વાત કરું તો આ ઉપ ઉપાસના સાચી. ઉપાસના તો એને જ ગણાય કે જે તમે ઉપવાસ કર્યો. અને માતાજી ની આરાધના કરો આખો દિવસ ભક્તિ મા લીન બરોબર બ્રહ્મ ચર્યનું પાલન કરો. એક સાચી ઉપાસના
સાચી વાત છે.
આપણે આજે અંને આજે જે શ્રાવણ મહીનો હોય. તો ઘણા લોકો તો શ્રાવણ મહિનામાં મહાદેવ ના મંદિર જતા હોય. પછી આખુ વર્ષ એમ મહાદેવની. મહાદેવ ના મંદિરની સામે જોવાય નહી. જ્યારે શ્રાવણ મહીનો હોય ને ભોળા નાથ બીજા આવે એ લોકો એવું કેમ તા હોય છે.
હા હા.
તો એ વિશે તમારું શું માનવું છે?
હ અમારે તો શું હોય અમારે આ બાજુ એવું જ હોય છે. શ્રાવણ મહિનાની અંદર લોકો શું હોય ઉપવાસ કરતા હોય પછી એની અંદર એવું હોય, ને શ્રાવણ મહિનો આવતો હોય ત્યારે એના પેલા શું હોય બાલ અને દાઢી કાપી નાખતો હોય અમુક લોકો શ્રાવણ ની અંદર એટલું બધું ઉપવાસે પાડવાનો હોય છે. ને એની અંદર આપણે દાઢી ને વાળ છેને એ પણ ના લોકો કપાતા હોય આખો શ્રાવણ પૂરો થાય પછી જે અમુક પોતપોતાની રીતે રીતિ રવેજ પ્રમાણે અમુક લોકો શું હોય, આપણે જેમ ગામડાની અંદર કે આપણી જેની અંદર કે આપણે જેમ સોસાયટીની અંદર નાના નાના છોકરાઓય એમને કઈ જમવાનું બનાવે, સાદું કઈક નાનું મોટું થોડું જમવાનું બનાવી લોકોને બધોને જમાડીને, પછી દાળ કે ભાત વાળાને દાઢી કરાવતા એવું કરતા હોય અમારે તમારી બાજુ, તમારી બાજુ એવું હશે એવું કરતા હોય. શ્રાવણ મહિનામાં સાચી વાત છે અમારી બાજુ એવું કરતા હોય છે તમારી બાજુ હવે ખબર નહી પણ અમારે બાજુ કરતા હોય છે. લોકો પછી શ્રાવણ અમુક લોકો જે પેલાથી જ માનતા હોય ને એ તો બઉ આખો અમુક અમુક લોકો તો હોય શું હોય, આખો શ્રાવણની અંદર એક જ ટાઈમનો ખાતા હોય આખો શ્રાવણ અમુક લોકો શું હોય અમુક પચાસ ટકા લોકો શ્રાવણ જે સોમવારના દિવસે જ ઉપવાસ રાખતા હોય અમુક એવું કરતા હોય. બોલો બીજુ. એ શ્રાવણ મહિનાની અંદર એવું હોય. બસ બીજા તહેવારોની અંદર અલગ અલગ હોય નવરાત્રોની અંદર નવરાત્રની અંદર એવું જ હોય પણ એના અલગ હોય અ એ બાજુ નવરાત્ર વખત અમારે પુરુષ એટલું પેલું ના રાખું તો સ્ત્રી હોયને ઉપવાસ રાખી. આપણે તો નથી રાખતા એટલે આપણે પલું ના કહેવાય આપણે રાખીએ છીએ આપણે શ્રાવણ કી રાખીએ છી.
હમ. પછી નવરાત્રીના સમયમાં માતાજીની આપણે આરાધના કરતા હોય. પછી જે જેમ તમે આપણે શ્રાવણ મહિના ની વાત કરીએ, તો શ્રાવણ મહિનામાં આપણે શિવજી ની ઉપાસના કરતા હોય છે. શિવ મંદિરમાં જાયને. શિવજીને લોટી જળ ચડાવતા હોય છે, પંચામૃત ચડાવતા હોય છે. બરોબર. બધી રીતના શિવજી ની પૂજન કરતા હોય છે. શ્રાવણ મહિનામા પછી અમારા અમારે અમારે ત્યાંની વાત કરું ને તો અમારા જે-જે શ્રાવણ મહિનાનો જે છેલ્લો સોમવાર હોય. ત્યારે શિવજીની રેલી કાઢતા હોય છે રેલી. જેને આપણેે વણની
હોય અમારી બાજુ વર ગોડું જ કે છે.
હા અમારી પાછુ વણની એટલે એમાં શું છે શિવજી ને જે મંદિર હોય ને જે મંદિર ત્યાંથી કાઢીને આખા આખા ગામમાં ફેરવે. દર્શન કરાવ ભગવાનના બધા લોકોને એટલ શું એવી એક એવી માન્યતા હજ.
માનતા
કે આખા વર્ષમાં ભગવાન એકવાર નગર ચર્ચા ચર્યામાં નીકળે આખા વર આખા વરસ એક જ વાર છ સી હો આ જે શ્રાવણ મહિના નો જે છેલ્લો સોમવાર હોય ને. તે ભગવાન ભોલે નાથ તો આખણા ગામમાં નગર ચ ચર્યા કરવા નીકળે. નીકળતા હોય છે એવી એક માન્યતા છે. અને દર વર્ષે જ્યારે એ જે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર આવે ને દર વર્ષે ત્યારે લઇન તે રિવાજ મુજબ એ કરતા હોય છે.
હ
તમારે ત્યાં કેવું છે?
ના અમારે અહીં એવું નથી અમારે ત્ય લોકો શું હોય આમ તો બધા દર્શન કરવાના જતો પણ શ્રાવણ જે વખત શિવરાત્રી હોય કે શ્રાવણ મહિનો હોય ને ત્યારે લોકો વારાફરતી વારાફરતી દર્શન કરવા જાય બાકી અમારે તો તઇ એવું કઈ પેલું જેમ ગામની અંદર ફરતા નથી પણ લોકો બધા જેમ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે વારાફરતી વારાફરતી દર્શન કરવા જાય અમારે અહી અમારે ગામની અંદર તો મંદિર નથી પણ થોડું બાજુમાં છે, તઇ બધા લોકો દર્શન કરવા માટે જતા હોય.
હમ પછી બીજા આપડે તહેવારની વાત કરું તો જન્માષ્ટમી તો જન્માષ્ટમી વિશે એ ખુબ જ પ્રિય તહેવાર છે. હિન્દુઓ માટે કે હિન્દુઓનુ મોટા મોટા તહેવાર કહેવાયને તો જન્માષ્ટમી જન્માષ્ટમીના દિવસે લોકો આમ બમ બધી જગ્યાએ કૃષ્ણજી ને આમ આનંદ આનંદ વિભોર થઈ ગયેલા તમમે જોવા મળતા હોય ને અમારી સાઈડથી જોવા તો તમારીમાં શું છે, કે જે દિવસે જન્માષ્ટમી હોયને જન્માષ્ટમીના દિવસે સવારમાં જે છે, ને રેલી નીકળે રેલી ગાડીઓ પછી ફ્લોટ હોય જે ભગવાન કૃષ્ણને જે ફ્લોટ હોયને બધું એની બધી જેએ લીલા કરી હતી ને ભગવાન કૃષ્ણ એ પોતાના હયાતીમાં એ બધી લીલાને એ ફ્લોટની અંદર શણગારતા હોય છે. પછી ઈ બધે ફ્લોટ હોય ને ખટારા એની અંદર શણગાર તા હોપ પછી એ બધા ફ્લોટને આખા આખા ગામમાં નીકળે બધાને દર્શન થાય એના ભગવાન કૃષ્ણના જે ભગવાનને લીલા હતી એ જે કોપીઓ સાથે તે રાશ રમેલા હતા રુક્ષ્મણી સાથે રાસ રમિયા હતા પછી, એવી ઘણી બધી લીલા તમને ખબર હોય કાળીયા નાગ નો વધ કર્યો હતો ભગવાન કૃષ્ણ એ, એવી બધી ઘણી બધી લીલા એમા, જીવન ત તમને પ્રાદર્શક આ બધી એવું જ લાગે કે, તમને અત્યારે આપણે આ કે સામે આ બધી લીલા ભગવાન કરે છે એવું જ લાગે એમ અમારે, અમારે ત્યાં છે ને જન્માષ્ટમી ના સવાર માં આવી રીતે ખુબ જ મોટા પ્રમાણમાં રે લે ની પડતી હોય બતાયટલે કે સાંજે સાંજ ના જન્માષ્ટમી ના સાંજે છે ને, આ ભગવાન કૃષ્ણ ન, જે બર્થ ડે હોય ને એ સેલિબ્રેટ કરતા હોય
હા, હા
એટલે એમાં ખુબ મજા આવે અમને બધાને બધા લોકો શું છે કે, ડિસ્કોિ દાંડિયાનો પ્રોગ્રામ રાખે ને પછી રાત્રે બાર વાગે, એટલે આમ મોટું મટકી ફોડે ને એવું બધું સેલિબ્રેશન કરતા હોય
હા, સારું કેવાય
શું છે કે આમ બહુ મજા આવે જન્માષ્ટ એના સમય બધાના, બધાના, માણસો એની અંદર અલગ જ, ઉત્સાહ તમને જોવા મળતો હોય છે
હમ
સારું આપડે જે અ તહેવારો વિશે આપ જે ચર્ચાઓ કરી તમે તમારા છે. બહુ મારી સાથે શેર કરીએ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ.